હલો હા કેમ છે તો
તો મજામાં છ સમુ્ર ન પૂરા છો.
હું પણ મજામાં છું તો આજે આપણે કયા ટોપિક પર વાત કરીએ.
આજે આપણેે રમત અને ગમ્મત ના ટોપિક વિશે વાત કરીય ને તો તમે મને જરા કે એના વિશે બતાવો ને.
હા ચોક્કસ હું તમને જણાવું રમત ગમત એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી અને જરૂરી છે કારણ કે આપણે તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે જેના કારણે ખૂબ જ એ જયારે આપણે નાના ત્યારે આપણે ઘણી બધી રમતો રમતા હતા જેના પરિણામે આપણું શરીર તંદુરસ્ત રહેતું હતું પણ અત્યારે જયારે આપણે મોટા થયા છે ત્યારે આપણને એ બધું રમ યોગ રમત રમવાની યોગ કરવાનું એ બધું આપણને કંટાળાજનક લાગે છે પરંતુ આપણે આપણે શરીરની તંદુરસ્તી જાળવવા માટે રમ રમવું ખૂબ જ જરૂરી છે અને તેની સાથે સાથે યોગ પણ કરવું ખૂબ જ જરૂરી છે પણ આજના આધુનિક સમયમાં આપણી પાસે એ બધું કરવા માટે ટાઈમ જ નથી આપણને એ બધું સમય નો બગાડ કરવા જેવું લાગે છે પરંતુ આ બધું કરવું ખુબ જ જરૂરી છે જેના કારણે આપણું શરીર એકદમ તંદુરસ્ત રહે પરંતુ આપણે એ બધું કરતા નથી તંદુરસ્ત જીવન જીવવા માટે યોગ રોજ રોજના યોગ કરવું ખુબ જ જરૂરી છે જો આપણે રોજના યોગ ન કરીએ તો આપણું શરીર તંદુરસ્ત રહેતું નથી પરિણામે આપણને અનેક પ્રકારની બીમારીઓ બીમારીઓ આવે છે અને જેમનો આપણે સામનો કરવો પડે છે. જેનાથી આપણે યોગ કરવો એ ખુબ જ જરૂરી છે જો આપણાથી યોગ ન થાય તો આપણે નાના બચ્ચાઓ સાથે રમત રમવી જોઈએ જેના કારણે આપણું શરીરમાં થોડી ઘણી કસરત થાય અને આપણું શરીર અર્થવસ્થ રહે તો મારે તો એજ વું કે રમત રમવું પણ ખૂબ જ જરૂરી જો તંદુરસ્ત જીવન જીવવા માટે ર રમત રમવું અને યોગ કરવું ખૂબ જ જરૂરી છે જેનાથી જ આપણું શરીર તંદુરસ્ત રહી શકે જો આ શરીરને તંદુરસ્ત રાખવું હોય તો યોગની સાથે સાથે બહારનું જે ખાવાનું ફૂડ આવે છે એ ન ખાવું જોઈએ કારણ કે તેના લીધે પણ આપણા શરીરને ઘણા બધા નુકશનો થાય છે અને પરિણામે મોટી બીમારીઓનોો સામનો કરવો પડે છે જેમાં આપણે ફાસ્ટ ફૂડ જે ખાઈએ છીએ જે આપણી માટે ખૂબ જ ખરાબ કહેવામાં આવે છે. કારણ કે તે ગમે તેવા તેલ માંથી બનેલું હોય છે કેટલીક વાર તો તેમાં છેલ્લા કેટલું ખરાબ ઓઈલ જેવું તેલ હોય છે અને તેમાં મેંદો મેંદાનો યુઝ કરવામાં આવે છે અને તે મેંદો આપણી માટે આપણા શરીર માટે ખુબ જ હાનિકારક છે એવું કહી શકાય કારણ કે મેંદો આપણા શરીરને ઘણી બધી અંદર નુકસાન પહોંચાડે છે તેવી જ રીતે કોલ્ડ્રિકક્સ છે હવે કોલ્ડ ડ્રિંક્સ આપણા શરીરને અંદર થી ખોખલું કરી નાખે છે કોલ્ડ્રિક્સ આપણા આપણ આપણની પાચન શક્તિ ઘટાડવા ઘટાડી નાખે છે પરિણામે આપણને એના લીધે અનેક પ્રકારની બીમારીઓ આવે છે તો મારે તો એજ માનવું છે કે તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે આપણા સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે યોગ પ્રતિ દિવસ યોગ કરવો અને રમત રમવી ખૂબ જ જરૂરી છે તમારે શું કેહેવું છે આ વિષય પર
બેજ મારો પણ એમ જ કવું છ તમે તો ખુબ સારી વાત હું તમે બતાવું કે યોગ કરવો જોઈએ અને કેવી રીતેલે રહેવું જોઈએ તો હું તો માનું છું આ બાબતને તો હું કઉ છું ને કે વ્યાયામ કરવો જોઈએ યોગ કરવું જોઈએ તો કરવું જ રહેવું જોઈએ. અને એની સાથે સાથે છે ને આપણને દોડવું જોઈએ કૂદવું જોઈએ ક્રિકેટ ફૂટબોલ જેવા બેડમિન્ટન જેવા જે ગેમો છે ને જે આપણા શરીરને હા સ હસને એવ બનાવે તે બધા રમતો પણ રમવી જોઈએ જે આપણા શરીર પર સીધો અસર કર રે છે અને રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત બને છે. પછી છે ને આપણેે રમતો રમતા રહીએ તો માત્ર આપણું મન નહી આપડું છે ને તન નહી પરંતુ મન પણ શાંત થાય છે, તે ખુબ જ જરૂરી બાબત છે. અને રમતો રમતા રહીએ ને તો આપણી અંદર છે ને જે આપણું શરીર ન ફિટનેસ બને છે તેનાથી આપણી અંદર એક છે ને આત્મવિશ્વાસ આવે જાગે છે અને આપણું શરીર એ ખુબ જ સુંદર બની જાય છે. આપણા શરીર માં કુર્તી આવે છે અને તાજગી આવે છે. તો મને તો એવું લાગે છે કે દરેક યુવાનોને ફિટનેસ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. ઘણા લોકો જીમ જાય છે, યોગ કરે છે અને અને અને છે ને પોતાનું ડાયટ નું પણ ધ્યાન રાખે છે. તો હું એ માનું છું કે દરેક વ્યક્તિને એવું કરવું જોઈએ અને પરંતુ હું એવું પણ માનું છું કે જીમની સાથે સાથેજ છેને તેમને પૌષ્ટિક અને એવો અહ મિનરલસ વાળો ખોરાક પણ ખાવો જોઈએ કારણ કે જો તેવું નહી કરે ને તો તેનાથી કજા કદાચ તેના શરીરમાં આળઅસર પણ થઈ શકે છે. કારણ કે જ તે જીમને યોગ કયા કરે પરંતુ ખાવાનું બરાબર નહી ખાય તો કદાચ તેના શરીરમાં કોઈક એવું અહ આડઅસર થઈ શકે છે. એમાં કઈક એવી મોટી વાત નથી. પડ ને તેની સાથે સાથે છે ને રમતો રમે છે તો આધુનિક જીવનમાં તો હવે ખબર જ છે તો કેવો કોમ્પ્યુટર ને લેપ ટોપ ને ફોન આવી ગયા છે તો બાળકો તેમાં જ ગેમ રમી લે બેસી બેસીને, એવું નહી કરવું જોઈએ. બાળકોને બહાર કાઢો અને બહાર બાળકોને રમવા દેવું એવું કરવું જોઈએ. એક વક ખ બાળક પડી જાય ને તો આપણને એવું લાગે હા બાળક તો પડી ગય પર એવું નહી તે પડશે ઉઠશે અને પાછું દોડશે તો તેનાથી તેનું શરીર એ મજબૂત બનશે. એના અને એવી રીતે તે બાળક એ એટલે તેની શારીરિક ફૂર્તિ થશે અને તેનો હાથ પગ એ મજબૂત બનશે. તો સૌ પ્રથમ તો એવા બધા રમતો બાળકોને રમમાવી જોઈએ, કે જે એને શારીરિક અને શારીરિક સ્વાસ્થ્યમાં અસર કરે. અને તેમની શરીર સ્વાસ્થ્યને બનાવે. ત્રીજું એ કે આપ ડુ આત્મવિશ્વાસ બને છે. આપણું ઉર્જાવાન બની જાય છે, જ્યારે શરીર ઉર્જાવાન બને છે. જયારે આપડે યોગ કે વ્યાયામ કરતા હોય ત્યારે અને આપણું એવું કોઈ ફિટનેસ કોઈ બી એવું પ્રોસેસ કરતા હોઈએ તો આપણને છે ને મનથી પણ શાંતિ મલે મળે છે. એટલા માટે હું તો એવું માનું છું ને કે દરેક વ્યક્તિને છે ને રમત ગમત કરવી જ જોઈએ કારણ કે તેનાથી આપણું શારીરિક મજબૂતી આવે છે અને નિયમિત રમત પણ રમી શકાય છે અને શરીર માં શક્તિ આવે છે શરીર લચકીતા બને છે અને સ્ટેમિના વધે છે અને તેનાથી છે ને આપણું ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત બને છે અને આપણેે બીમાર પણ ઓછા થઈએે છીએ અને જયારે આપણે કોઈ પણ એવું પ્રકારનું રમતો એું બધું રમતા હોય છે ને તો ત્યારેક આપણું છે ને ટીમવર્ક આપણની અંદર આવે છે અને બાળકની અંદર એટલે કે કોમ્યુનિકેશન કરવાનો ગુણ અંદર આવે છે કેવી રીતે કોની સાથે વાત કરવી એ પણ ઉઘડાય છે અને બાળક નો લો કોન્ફિડન્સ પણ એ એટલે કે ઓછો આત્મવિશ્વાસ પણ દૂર જતો તમારે ના તે પર શું માનવું છે
હા તમે જે વાત કરી ને બાળક ફિટનેસ ની એ ખુબ જ સરસ વાત કરી વઘુ ઓક્સિજન ગ્રહણ કરે છે જે લોહી શુદ્ધ કરવા મની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે યોગ અને યોગ અને પ્ર પ્રાણાયામ જેવા ભારતીય વાર્ષા ભારતીય વાર્તાએ સાદ કરી છે શરીર ને સ્થિપકતા રાખીને માનસિક શાંતિ કેવી રીતે મેળવી શકાય છે ફિટનેસ એટલે માત્ર જીમ દઈને વજન ઘટાડવું જ નથી પરંતુ વહેલા ઉઠીને દોડવું સાયકલિંગ કરવું સ્વિમિંગ કરવું કે પછી માત્ર સક્રિય રહીને ઘરના કામ કરવા પણ ફિટનેસ નો જ છે નિયમિત શારીરિક પ્રવૃતિ એ વધારાની ચરબી બળે છે અને સ્નાયુઓ મજબૂત બને છે જેનાથી ઘડપણમાં જેનાથી ઘડપણમાં પણ વ્યક્તિ સ્વલંબી બની શકે છે અને હરું તો માનવું જ કે સ્વસ્થ આહાર અને આહારવથ સ્વાસ્થ્ય અનેાર હારુ, નો સીધો સંબંધ છે ગમે તેટલી કસરત કરવામાં આવે પરંતુ આપણે પૌષ્ટિક ખોરાક જો ન લઈએ તો ફિટનેસ અધૂરુ રહે છે આજની પેઢીમાં વધતું જતું જંક ફૂડ નું પ્રમાણ ચિંતાજનક છે ફિટ રહેવા માટે ઘરનો તાજો ખોરાક લીલા શાકભાજી, ફળો અને પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે રમતવીરો માટે ડાયટ એ એક પ્રદર્શન નો પાયો છે શરીર ને યોગ યોગ્ય પોષણ મળે ત્યારે તે થાક સામે લડવાની અને ઈજાઓથી ઝડપી બહાર આવવાની શક્તિ મળે છે આ અને આજ આજ સાથે ઊંઘ પણ પૂરતી મળે એ અનિવાર્ય છે કારણ કે ઊંઘ કારણ કે ઊંઘ દરમિયાન શરીર કોષો સમારકામ થાય છે, અને નવી ઉર્જાઓનો સંચાર થાય છે, અને આજે વૈશ્વિક સ્તરે વૈશ્વિક સ્તરે જોઈએ તો દેશો રમત ગમત પ્રાધાન્ય આપે છે, દેશના નાગરિકો વધુ કાર્યક્ષમ અને સુખી સુખી હોય છે અને અંતમાં તો હું બસ એટલું જ કહેવા માગુ છું કે રમત ગમત ને ફિટનેસ એ સુખી જીવનની ચાવી છે, જે માત્ર શરીરનો આકાર નથી આપતી પણ આત્માને પણ મજબૂત બનાવે છે, તંદુરસ્ત શરીર એટલે તંદુરસ્ત રાષ્ટ્ર, જો આય પણે ઈચ્છીએ છીએ તો આપ પણી આવનારી પેઢીને રોગમુુક્ત અને ઉ જવાન રહે, તો આપણે રમત ગમતને શિક્ષણ જેટલું જ મહત્વ આપવું પડશે, દરરોજ માત્ર એક કલાક પોતાના આ શરીર માટે ફાળવવો જ ફાળવવો એ કોઈ લક્ઝરી નથી પણ જીવનની સૌથી મોટી જરૂરિયાત છે, યાદ રાખો કે સ્વસ્થ સ્વાસ્થય એ મો સૌથી મોટી સંપત્તિ જ છે. અને તેને મેળવવા માટે રમત ગમત એ સૌથી સસ્ સસ્તો અને આરા આનંદદાયક માર્ગ છે, તો તમારી જોડે મેં મને હું તો બસ આટલું જ લ છેલ્લે કે કહેવા માં વાત કરી તો મને રમત ગમત અને ફિટનેસ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ અને જે જીવનમાં ઉતારવી પણ ખુબ જરૂરી છે, તો તમારો ખુબ ખુબ આભાર.
હા તમારી પા વાત મને ખુબ જ સારું લાગ્યું, ચાલો વાર પાછું આપડે મળીશું આજ મુદ્દા પર ક્યારેક વાત કરીુંશું
હા, ચોક્કસ.